હેલો હા કેમ છો? હલો. હેલો. હલો. હલો.
હેલો, અવાજ હા હા મજામાં, તમે કેમ છો?
હા મજામાં. તો આજે આપણે યુવાનોના સપના અને કારગિર્દી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. તમને ખબર જ હશે કે આજકાલ આજકાલના યુવાનો આવતીકાલના દેશના નિર્માતા છે. મતલબ દરેક યુવક ના મનમાં કઈકને મોટું બનવાનું સપનું હોય છે તમને ખબર જ હશે. તેવી જ રીતના તમને પણ કઈ મોટું બનવાનું શોખ હોય છે કોઈ ડોક્ટર માંગે છે કોઈ એન્જિનિયર બનવા માંગે છે કોઈ શિક્ષણ બનવા માંગે છે કોઈ પોલીસ અધિકારી બનવા માંગે છે કોઈ સફળ મતલબ ઉદ્યોગપતિ બનવા માંગે છે. સપના જોવું એ આપણા માટે કેવાય ને કે માણસ માટે ખુબ જ જરૂરી છે. કારણ કે સપના આપણા જીવન માં આગળ વધવાની કેહેવાય ને ખુબ જ સારી પ્રેરણા આપે છે પ્રેરણા એ મોટીવેશન આપે છે. જે આપણે પ્રેરણા લઈને આગળ વધી શકીએ છીએ. પરંતુ માત્ર સપના જોવાથી આપણે સફળ થઈ શકતા એવું શક્ય તો નથી કે આપણે સપના જોઈએ એટલે આપણે સફળતા મળી જ જાય તેના માટે આપણે કહેવાય ને કે સતત મહેનત કરવું જોઈએ. આયોજન કરવું જોઈએ અને સમયનું સાચું અ પાલન કરવું જોઈએ જેનાથી ધીરે ધીરે આપણું કેવાય ને કે આપડે ગોલ સુધી પોહોચી શકીએ ઘણા લોકો મુશ્કેલી આવે ત્યારે તમને ખબર જ હશે કે ઘણા લોકોને પોતાના ગોલ અર્ચીવ કરવામાં જો મુશ્કેલી આવતી હોય તે પેલા જ હાર માની લેય છે એટલે તે લોકો તે લોકોનો કામમાં સફળ થઈ જ શકતા નથી કોઈ દિવસ પરંતુ આપણે જો મુશ્કેલી ખેડીને જો આગળ વધી શકીએ તો આપડે કઈ ને કે ધાર્યું એ આપણે કરી શકીએ ગમે ત્યારે તો આજે આપણે યુવાનોના સપના એ આજે ખુબ જ ઊંચા ઊંચા હોય છે. દરેક વ્યક્તિ પોતાના અલગ અલગ સપના જે છે પરંતુ સૌથી મહત્વની વાત તો એ છે કે આપણે આપણા કેય ને કે જે સપનું છે એને સાકારવા માટે આપણે ઘણો રસ દાખવો જોઈએ. જો આપણે રસ દાખવવો જોઈએ અને સાથે જો આપણામાં સારી એવી આવડત જો હોય તો આપણે સારી એવી કારકિર્દી મેળવી શકીએ છીએ. આજનાના આજના કેવાય ને કે યુવાનો કેરિયર પર ઘણું બધું ફોકસ કરી રહી અને મતલબ ફોકસ કરે છે એ લોકો વિચારે પણ છે કે આવું કરવું છે તેવું કરવું છે. મારે આમ બનવું છે પરંતુ તે લોકોની મહેનત કઈ હોતી નથી એ લોકોની મહેનત ઓછી હોય છે ને એક્સપેક્ટેશન મતલબ કે એક્સપેક્ટેશન વધારે હોય છે જેના કારણે શું એક્સપેક્ટેશન વધારે હોવાના કારણે તે લોકોને જે મળે એમાં રાજી રહેેતા નથી. તો તમારું શું માનવું છે એમાં
હા એ વાત તો તમે સાચો કીધી અત્યારે ના જે આપડે એવું છે ને કે આપણે વિચારીએ તો બહ બધું કે આપણે આ કરવાના અ કોઈક કેવું હોય ને કે હું શિક્ષક બનવાની ને પછી કોઈ એન્જિનિયર જેવી રીતે તમે કીધા પણ એ લોકો શું છે કે જેમ કે આપણેે જોયું જોઈ શકીએ કે કોઈક એક્ઝામ આપો હેને તો પછી એક વાર જો એ નિષ્ફળ થઈ જાય ને તો એનું જે મનો હોય ને આપણે જે કહીએ ને એનું જે અ વિચારવાનું જે શક્તિ હોય ને એ લાગે છે ના હું તો એક્ઝામ આયપી ને પછી કે એવું થયો ને કે એક વ એક વખત નથી નીકળ્યું તો એને લાગે કે ના મારાથી થાવાનું જ નહીં તો આપણને એવું અ જયારે પોતાના ઉપર પૂરું વિશ્વાસ ન હોય ને કે વિશ્વાસ તમારું એવું હોય ને કે થોડુંક અ ડગમગાવી ગયું કે પછી કઈક તમને એવું લાગ્યું કે ની મારાથી નઈ થવાનું તો એ જો આપડે મહેનત કરવાનું છોડી દઈએ ને તો આપ આપણાથી ક્યારેક પણ ન હોય તો પેલા તો એ છે કે આપડો જે અ છમતા છે ને વિચારવાનું એને આપણને દૃઢ રાખવું જોઈએ કે ના જે મારું લક્ષ છે જે મારું ગોલ છે એને અ કઈ પણ થઈ જાય મને એ અચીવ કરવાનો જ છે અત્યારે તમે કોઈક મહેનત નથી કરશો ને તમે એવું વિચારશો કે થઈ જશે ને મારા નસીબમાં હોય કે મારા મારા હકમાં એવું હોય તો મને મળી જ જશે તો તમે વિચારતા વિચારતા ક્યારેક તમને વિચાર આવી જાય કે ના છોડી દો રેવા દો તો પહેલા તો એ છે કે તમે મેહનત કરો પૂરું મેહનત કરો તમને મળશે ન મળશે એ તો વાત ની વાત છે પણ તમે જ્યારે મેહનત નથી કરશો તમે એ અ જે પણ તમારું જે ગોલ છે એના માટે તમે કઈક કરશો જ નહી તો તમા તમને કેવી રીતે અ સફળતા મળવાની આજની જે પીઢી છે ને એ મેહનત જ નથી કરવા માંગતું છે એને લાગે છે કે બધું મને કોઈક કરીને આપી દે કે પછી મને એમ જ મળી જાય તો એ તો સા કે નથી ને જયારે આપડે મેહનત કરીશું ત્યારે આપણને અચ્યુમેન્ટ પાક્કું છે કે મળશે મળશે આજના પેઢી એવુજ છે
મતલબ સપના એવા હોય છે જે માણસને પોતાનું જીવન જીવવામાં ત્રીસ આપે છે મતલબ જે વ્યક્તિ પાસે જો લક્ષ્ય ન હોય તો તે જીવનમાં કેવાય ન કે આગળ જ વધી શકતી નથી પેલા તો એ ક્લિયર હોવું જોઈએ કે આપ પાસે કોઈ એકને કોઈ ને કોઈ તો લક્ષ હોવા જોઈએ જેને આપણે અચીવ કરવા મતલબ મેળવવા માટે આપણે તેના પછાડી મહેનત કરવી તી એક્સપરિમેન્ટ પણ અમુક વ્યક્તિ એવા હોય છે કે જેનું કોઈ જ લક્ષ્ય હોતું નથી પરંતુ સપનાઓ મોટા મોટા છે સપના આપણે મેં પેલું કંઈએ ને કે સપના આપણને મેહનત કરવાને ખુબ જ પ્રેરણા આપે છે જયારે આપણે કોઈ મોટું લક્ષ્ય નક્કી કરીએ છીએ ત્યારે કોઈ ત્યારે આપણે વધુ ધ્યાન અભ્યાસ કરવો જોઈએ જેનાથી આપણેે લક્ષ્ય સારી રીતે મેળવી શકીએ. અને તમને ખબર જ હોય તો ડોક્ટર એપીજ અબ્દુલ કલામે કહ્યું હતું. કે સપના એજ નથી ઉ ઉ મતલબ કે સપના એ જે એ જ નથી જે ઊંઘવામાં આવે છે, પરંતુ સપના એ છે જે તમને સુવા ન દે. મટલબ કે એમનું એવું કેવું સે કે સપના સપના એ નથી કે તમને ઊંઘમાં આવે, મતલબ કે તમે જે સ રાત્રિ દરમિયાન ઊંઘમાં જે સપના જોવો છે એ સપના નથી, પરંતુ સાચા સપના તો એજ છે. કે તમને ઊંઘવા ના દે મતલબ કે એના પાછળ એટલું મહેનત કરવા. માટે મજબૂર કરી દે કે તમને રાત્રે હું પણ નહી આવે કે મારું આટલું બાકી છે. મારે આ કરવું જ છે તો મારે આટલી મહેનત કરવી જ જોઈએ. જો આવું નહી કરીશ તો મારૂ આ કોઈ દિવસ ના લક્ષ્ય મેં મેળવી નહી શકી. તો મારું તો એવું માનવું છે કે ડોક્ટર એપીજી અબ્દુલ કલામે જે શુંત્ર આપ્યું. એ બિલકુલ બરાબર છે, તમાર શું માનું છે?
હા જયારે આપડે શિક્ષણ અ જયારે આપણે શિક્ષણ કે કોઈ પણ એવો અ કૌશલતા આપણને આપણા વિચાર શક્તિને વધારે. છે ને તો આપણને વધારે એવું ક્ષમતા મળે છે જેમકે તમે જોઈ શકો કે. યુવાઓનો આજનો જે સપનો સાકાર કરવાનો અ એક એવું હ છે ને શિક્ષણ નું વિશેષ મહત્વ છે. અ સારું શિક્ષણ, જ્ઞાન. કૌશલ્ય અને એવું હોય ને કે વિચાર શક્તિ આપવાનું જે આપણને ત્રિયા હોય છે ને. જેને આપણે વધારવું જોઈએ, આજના સમયમાં તમે જોઈ શકો કે કમ્પ્યુટર છે ડિજિટલ અ ટેકનોલોજી તો અત્યારે એટલા આપણને એમ કેહેવાય ને કે આપણને એટલું મદદ કરે છે ને તમને કોઈ પણ એવું અ અ ક્વેશ્ચન હોય કે તમારાથી સોલ્વ ના થાય. તો તમે અત્યારે તો શું છે કે અત્યારે તો તમે એક ફો તો ક્લિક કરો ને તમે ગૂગલ કરો તો ફટાફટ તમને ક્વેશ્ચનનો આન્સર મળી જાય તો અત્યારે તો એટલું બધું સુવિધા છે આપણા માટે. કે તમે એનો ભરપૂર ફાયદો ઉઠાવી શ છો. પણ અત્યાર ન જનરેશન એવું છે કે તમે લાભ તો નથી ઉઠાવતા પણ એનો દુરુપયોગ ભલે કરો છો એવું થઈ ગયું છે.
હા બિલકુલ સાચી વાત છે. અને કેવા જાય ને કે યુવાન હોય આજે મારા હિસાબે તો મારા હિસાબથી તો આજે યુવાને મોટા જ સપના જોવા જોઈએ. કારણ કે જો પેલું કેવાય છે ને કે બોલે એના બોર વેચાય જાય, મતલબ તમે જે વિચારો છો, તે થઈ શકે. પરંતુ તેના પછ એટલી મહેનત પણ હોવી જોઈએ, અને મારું તો એજ માનવું છે. કે તમે કોઈ બી લક્ષ્ય હાસિલ કરવા જાાવ છો. પેલા તો તમને સફળતા નઈ જ મળે મતલબ મળી બી જાય તો ફૂલાય નહી જવું. પણ પરંતુ જો સફળતા નહી મળે પહેલા જ લક્ષ્ય હાસિલ કરવા જાવ તો નિરાશ નહી થઈ જવું. કારણ કે એના પછાડી તમે જે મહેનત કરી છે એ તમને કોઈને કોઈ દિવસ તો કામ આવશે જ જો તમે એવું માની લેશો કે હવે મારાથી એક વાર મને નિષ્ફળ થયો છે તો બીજી વાર હું એ નહી જ કરી શકું. તો તમે ની જ નહી જ કરી શકવાના છે તમે સાચું વિચારશો તો તમે આગળ વધી શકશો. કે મારાથી થશે કરી શકશો બાકી તમે એવું વિચારશો કે મારાથી નહી થાય તો તમને કોઈ દાડો સફળતાઓ નથી મળતી. અને સફળ લોકો અને સામાન્ય લોકો વચ્ચે સૌથી મોટો તફાવત એ છે કે સફળ લોકો ક્યારે હાર માનતા નથી તે તમને ખબર જ હશે જો આજે મોટા મોટા વ્યવસાયિક છે ધીરુભાઈ અંબાણીથી લઈને એ કે સારા સારા વ્યક્તિ છે. જે પોતાના જીવનમાં અનેક કઠિનાઈઓ આવી હસે તે લોકોના જીવનમાં પરંતુ તે લોકો એટલા બધા સક્ષમ છે કે એ લોકોની જે નિષ્ફળ છે એ નિષ્ફળને સફળતામાં ફેરવાની તાકાત એ લોકોએ રાખી છે. તો જ આજ આજે કરોડોના માલિક છે બાકી જો તમને નિષ્ફળથી નિષ્ફ ળ માંથી જો ઉતરી જશો તો તમે તમારી જિંદગીમાં ક્યારે પણ સક્સેસ કે તમારા લક્ષને અ અ અર્ચીવ નહી કરી શકશો મને તો એવું જ લાગે છે
સાચું કીધું તમે તો તમારાથી આ બધું વાત તો કરીને મને તો મજા આવે તો આપડે બીજું ટોપિક પણ મળીએ તમારુ ખુબ ખુબ આભાર
હા ખૂબ ખૂબ આભાર